આવે છે અવાજ?
હા મને ઓલા પાંચ કોલ પુરા .
હા તે એટલે કેમ ઓલા માંથી નથ થયો, આ બીજો બીજો સે ને આ તો?
પાચ જ કોલ કરી હકે ને?
એવું નો હોય, એવું નો હોય, એવું નો હોય, એવું નથી. ઈ તો કન્ટિન્યુ કરી જ છે, મેં અમાર પેલા નો મે ત્રીસ નથ એમાં મેં તને કર્યાં જ તા કન્ટિન્યુ ક્યાં આયવી તી?
કન્ટિન્યુ નહીં, પાંચ કોલ કરીએ ને એક નંબર માંથી એક જણા ને એમ.
એવું નથી, એવું નથી કાંઈ.
તો આ ફોનમાંથી થઈ જાય, મારા ઓલા ફોનમાંથી કેમ નથ થાતો?
એમાં કૈક બીજો એરર હયશે, એ આ સર્વર ના બધા લોચા હાલે હે અત્યારે એટલે. મે એને ઓફિશ્યલ નામે ઈમેલ કર્યો તો, હું પ હું પોત તે સોફ્ટવેર એન્જિનિયર સું, અને મે કીધું આવી એરર આવે છે, કોર્ડિનેટરે કીધું કે આવશે જ, સોલ્યુ આવશે, અમે ટ કામ કરી રહ્યા છી, પછી એનોય જવાબ આવી ગયો હામેથીન, ઈ કે એવું નથી ઈ કે કોર્ડિનેટર કીધું એ પ્રમાણે હાચી વાત છે, ને અમે ઈ કે ઈસ્યુ ફાઈન્ડ કરી રહ્યા છી, અને સર્વરનું છે ને એટલે એમાં કાંઈ બીજો ઓપ્શન પણ નથી, એટલે તમને થોડોક સમય સુધી તમારે નિરાત રાખવી પડશે. અને ઈ કે ટાઈમિંગ ઈ કે બહુ નક્કી નો કેવાય પણ તોય ઈ કે અમે બને એટલી ટ્રાય કરી શી કે સોમવારે થઈ જાય, સોમવાર ન થાય, તો બુધવારે તો ઈ કે કરી જ દેશું અમે.
અચ્છા, હા, હા. તો ઈ તો-તો આપડે પછી છે ને વિજા નંબર આપણે ગમેય ફોન માં ગમે ફોન કરી હકીએ, તો-તો કાંઈ વાંધો નહી આવે લગભગ
ત્યારે-ત્યારે વાંધો નઈ આવે, એટલે જે સે ને અમે થોડાક સોમ, મંગળ, બુધ હુધી નું છે, જે છે ને ઈ. એ કે એમાં કેરેક કે અપડેટ આવશે, પેલાની જેમ અપડેટ થઈ જાય ને એપ્લિકેશન, પછી ઈ કે સોલ્યુશન આવશે, ત્યારે તમને જાન એય કરી દેસું.
અચ્છા, હા.
એવી રીતે વાતચીત હતી છેલ્લે અમારે. તો આપડે ઈ કોમર્સમાં હતા ક્યાંક.
હા ઈ કોમર્સ નતો, ઈ કોમર્સ તો હવે પૂરું થઈ ગયું, ઈ ટોપિક પર તો કાંઈ વાત નથી.
હા તો એ ઓનલાઈન પેમેન્ટ અને ઓફલાઈન પેમેન્ટમાં આપણે જઈએ.
હમ્મ.
તો શું કેવું છે તમારું? કયું પેમેન્ટ મેથડ સારી છે?
એક-એક-એક-એક મિનિટ હો, આ છે ને આ તો આખી લાઈન મતલબ બધા આખી પટી માં ક લખવાનું ખાલી હો, એટલે આખી પટી માં લઈખ
ક કલમ નો ક.
તો સોકરા મને તો બોવ કિસ ચડેલા ભોજન બોડ કર નાખ પેલા આ ભઈ, આ ભણાવા પડે રોજ થાય.
બરાબર છે.
ઈ જો ઈ કોમર્સ ને યુ તચ એનીન આપણે વાત કરીએને તો-તો પેલો એક મેન ફાયદા હું ખબર સે? કે આપડે કંઈક રોકડા હાચવાની ઉપાધી નહીં એમ. ગમે ત્યાં જાવું હોય, તયે એક ફોન તો હોય જ, ફોન તો હારે જ રાખવાનો હોય. વઈ જાવાનું.
હમ્મ ઈ છે.
હા. તો એમાં જો મેન-મેનને એક ગેરફાયદોય સે એમ. આપડે સે ને, ઓલા રોકડા હોય ને તો આપણે એક કે એમ અહ ઓલું-ઓલું નો થાય એમ. કે આપડે પૈસા વાપરી ને આપડ ગણતરી ર કેમે વજન ઓછો છો. ઓલામાં તો આપડે એમ કોઈ ખબર નો રયે કે કોઈ વજન ઓસો સે કે વજન આતો ઓલો ઓનલાઈન હોય ને હું, ચાલો ને ભઈ પૈસા સે ને નાખી દેય, પેમેન્ટ કર દેય. એટલે આપણે ફલિંગ ન હોય કે આપણે પૈસા જાય સે એમ, ઓલા હાથમાંથી પૈસા જતા હોય ને
વધારે લાગે.
ફિલિંગ રે કે એમ પૈસા તો જાસ્તો ખરા.
ઈ સાચી વાત છે કે તમે પૈસા ધારો કે એમ નેમ નોટ કાઢીને પાકેટમાંથી કાઢીને આપતા ને લાગે ઓ હો પૈસા જાય છે. ને ઓનલાઈનમાં તમારે હું ખાલી ઓલું પીન નાખો એટલે એક ચટકે આવી જાય તમને એટલું ખબર ન પડે એટલે આ રિસર્ચ પણ થયેલી છે કે તમે આમાં ઓનલાઈન તો કે કે પૈસાની વધારે બગાડ પણ વધારે થાય છે.
હમ્મ તમને એમ.
ખબર નથી રેતી આટલા બધા વપરાઈ જાય છે એમ એટલે.
હા. તમારે નખ ન તમારે ન કી તો રે એમ જાણે કે તમે પાંચસો ની ને હજાર ની ને પાંસો હજાર તો નથી. હું હું ની નોટ હોય તો આપડ ગણતરીઈ કે આપ એટ નો હતી ને એટલલી વપરાઈ ગય હોય આપણે આ મહિનામાં એટલુ કાઢવાનું ઓલો તો ઓનલાઈન હોય ને હું કે પેશી શો નોટ તો નક્કી ન હોય કે પાન્સો પાન્સો ની પાચ નોટ સે. પચીસો એટલે પચીસો એમ એક જ નોટ કેહવાય આપ એક ગાય એ ઉડડી દી એ ખબર ન રે એમ.
ઈ વાત છે આ.
ને પાછું યુ પી એ નું એક કે આપડ ગમે ત્યા ગમે કઈ કામ ન અટ કે એમ રોકડા હોય તો હું નોટ ફાટી જાય ને ઈ બધું હોય તો આપડા પૈસા બગડે આ એ પૈસા તો ના બગડે. એક પૈસા કયા બગડે પછ દોઢસો રૂપિયા ભરવા પડે લગભગ મહિને દોઢસો રૂપિયા લગભગ છે કા ચાર્જ?
સેનો ચાર્જ છે?
યુ પી આઈ નો એ ટી એમ નો ચાર્જ છે ઇ?
એ ના એ એ ટી એમ નો ચાર્જ છે એ દર વર્ષે એ ટી એમ કાર્ડ માંથી યુ પી આઈ ચાર્જ જ નથી કાઈ.
હમ્મ તો યુ પી આઈ આપડે એ ટી એમ હોય તો જ કેમ એમ નેમ ના વાપરી હકીએ?
એમનુંમ વાપરી જ હકાઈ છે ને મારે એ ટી એમ એમ નેમ જ મારે ઓપન કરાવેલું છે યુ પી બે બેંક અકાઉન્ટ હોય ને જે આપણું? બેંક અકાઉન્ટ ભેગું આપણે લિંક કરી નાખવાનું હોય અન ડાયરેક એમાથી થઈ જાએ અને એ ટી એમમાં તમે ઓલું કરો તો એનેથી એ થાય. એવ રીતે.
મારે ગ્રામીણ બેંક ના જે બધા હતા ને બધા મા એ ટી એમ ઉપર જ હતા એમ. પઈ બેક અકાઉન્ટ ઉપર કઈ હતા નઈ એમ.
મારે તો બેંક અકાઉન્ટ ઉપર જ છે તેબ દજે ને એક.
હ બસ મેં એસ બી આઈ નું કે ને યો ન એસ બી હ મેં યુનો એસ બી આઈ શરૂ કર્યું તો એમાં થઈ ગ્યું એમ એમાં ડાયક્ટ થઇગુ એમાં એ ટી એમની જરૂર નથી. ઓલામાં તો આપણે એ ટી એમ કઈ વાપરીએ ને દોઢસો દોઢસો રૂપિયાના વરના બગાડ ને એમ.
વર વગારવાના. મારે એવા એક વાર થયું તું, મારે એક વાર નવું અકાઉન્ટ મેં બી ઓ બીમાં ખોલાઇવુ તું. તો એમાં કાર્ડ આવે ઓનલાઈન એપમાંથી અરજી કર નાખ, મે કારડ પાંચ છ કાર્ડ અરજી કરી નાઇખા એટલા બધા હતા. મુકો લાવોને બધા ટેસ્ટ કરીએ હું?
હમ્મ.
તો ઈ કર નાઈખા ને બધા જોયા ખાલી કાર હું સાંચવીને રાઈખા તા આવા મસ્તી ના અલગ અલગ કલર એ કલર ને પેટ્રોલ નું ને રૂપિયા ના આ બધા જાત જાતના હો, પછી એક વર્ષ થયું ને ત્યાં હજાર રૂપિયા ચાલ ઓ હો હજાર રૂપિયા હશે ચાજ કપાણો? પછી ખબર પઇડી કે આ બધા કાર્ડ વાઈપરા ને બીજુ જોયું બધાને ઓલા બેંકમાં જઈન કી વુ આટલા બધા સેના ચાર્જ કપાઈ છે? તો ઈ કે તમારા ઘરે કાર્ડ છે ને એટલે પછી બધે બધા કાર્ડ બંધ કરી દીધા ને એક કાર્ડ શરૂ રાઈખો.
હમ્મ ઈ ને એની વસ્તુ નડે એમ.
ના થઈ જાય એટલે કારણ એક તો વાપરતો નહતો ખા એમને શોખાડું મને ખબર નથી ચાર્જ લાગી એના. હું કો ટ્રાન્ઝેક્શન થાતું હસે તો જ ચાર્જ લાગતા હૈસે એમ એ નતી ખબર કે એમ નેમ એ લાગે.
હમ્મ. મારે તો શું હતું ઓનલાઈન વાપરવાનું તો એટલું હતું ને પે ફી ભરવા હાટુ મેં ઓનલાઈન શરૂ કર્યું છેે. તી ઓનલાઈન હતી ને.
હા.
એટલે.
સમજી ગયું.
હમ્મ.
એ ત્યારે તો એના ફાયદા એટલે એમ કે નોટ નહીં હોય તો તમે કું છે કે નોટ ફાટી ગયેલી હોય તો એ હાલે નો હાલે પછી બીજી વાત કે તમારો પૈસા એમ પૂરા થઈ ગયા ને કે પહે તમારે બીજા આગ ક્યાકં માંગવો તો કઈ રીતે મંગાવવો ધારો કે તેમ દિલ્હી જો ભાવનગર હોય કે ઈ તો કો ફોન તબ દિયા તા પૂરથી જેમાં. અને એના બેનિફિટ એ ઘણા બધા ધારો કે તમારે ફ્રોડ બ્રોડ કે વચ્ચે જાઉં કે નહીં એમાં એ કેસ સ્કેન કરો તો બે હજાર થાય ને વધારે પેમેન્ટ નો થાય. અને કદાચ કોઈ ભૂલમાં તમારો મોબાઈલ ચોરી ગયો ને સ્કેન કરીને ફટાના માં કઉન્ટ નાખીે પૈસા નાખીદે તે યુ પી આઈ ડી હોય તો જ થાય. એ ઘણા બધા સેફ્ટી ફીચર્સ પણ આપેલા છે યુ પી આઈ નંબર આપે તો તમે પ્રોપર કરી શકો. એમાં પે લાખ રૂપયા સુધીનું મેક્સિમ ટ્રાઝેશન થાય કદાચ ભૂલ માં થઈ ગયું એથી બધા નુકસાન ન થાય એમ. ચોવી કલાકની લિમિટ આવે અને બીજા બધા એટલે ઘણા બધા ફીચર આપ ભલે. અને આ કન્સેપ્ટ આપડે કેવો સક્સેસફુલ કન્સેપ્ટ છે ને યુ પી આઈ નો કે બીજા દેશમાં ગીયો.
હા, પટાને નેપળ ની વાત અલગ એ આપ આપડે ઈન્ડિયન નેપાળ આપડે અહ યુ પી આઈ ઉપર જ પેમેન્ટ કરી શકશું એમ. એક જ એમ જા કે આપ કેમ જી પી આઈ ની છે. એમાં એન પી આવશે નેપાળ પે એ રીના બનાવે છે એપ્લિકેશન. ટનઆપડે જયારે નેપાળ જવું હોય ને તો આપડે એનેની કરન્સી ખરીવાની જરૂર નથી એમ ડાયરેક્ટ આપડે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ એમ વાત છે. હવે આર બી આઈ કરે છે તો થાય તો વાત સાચી એમ.
તો એ સરકારી રીતે વાત કરી સરકારી રીતે સારામાં સારી ફેસિલિટી કેવાય કે આ આપે ઇન્ડિયા માટે આ મળે દેખાય છે કે સક્સેસફુલ પૂરેપૂરી રીતે ગેલો હૈ. આમાં કઈ ઇસ્યુ એ આ બધા નથી નહીં યાર સરકારી હોય એટલે તો બહુ ટાટું બધું કામકાજ હોય.
હમ્મ, તો ઓ એમ નહીં મારે આપડે એવો નિયમ નોતો આપડે એક જણા ને પાચજ કોલ કરી શકીએ?
એ એવું નથી કીધેલું છે એવું પણ એવું એકચઅમાં હાલતું નથી. એ વાર્નિંગ આપે કે આને તમને એ વાર્નિંગ ખાલી એમાં નીચે લખી લાવ થઈ ગયા છે પાછું તમે રીટ ટ્રેકંગ પેગ અંદર આવે કે કન્ટિન્યુ તો પાછું થઈ જાય છે એટલે કઈ વાંધો નથી આવતો. ઈ એરર તો હું આમ એક વાર કોલ કર્યો હોયને કે નહીં હ બીજી વાર ટ્રાય કરીશ ને પાછો થઈ જાય એમાં નહી વાંધો આવે.
તમારે વ્યસ્ત આવતો હતો એટલે મને લાગે તો વ્યસ્ત કેમ આવતો
અરે ઘણી વાર શું થાય ખબર છે ઘણી વાર શું થાય ફોન કર્યો અહીંયા ફોન આવતો જ નથી કેટલી વાર. ફોન ના હોય પછી આવી ગયો હોને તો જોઈ કો આવે આગડ ઉપડે નહીં એવું કઈક થાય. એટલે પછી ક-કટ થઈ ગયો હો ને એટલે એની બાર હાર મિનિટ ઓટો કટ ન થી ત્યાં સુધી એમ ને એમ રહે. એટલે બીજા નંબરમાંથી કરો તો એમાંથી થઈ જાય એમ વાત.
હમ હમ
અટલી બધી કઉં આઈ એ સર્વરના ને એના લોચા છે એટલે સર્વર રિલેટેડ એરર ગમે એને આવે છે. એ સોલ્યુશન થઈ જાએ હવે.
મારે જો આ બીજા નંબર છે. મેં તને બીજા નંબર માંથી કોલ કર્યો ઓલા નંબર માથી મને લાઈગો નહીં બીજી કાર્ડ મારા ફોન માંજ છે ને ને ફોન તો આપડે જે કાઢ ન હોય ફોન લાગે પણ ફોન આવતા નથી એવું છે ને.
હમ્મ, તેમ નહીં તા ઓલા નંબર છે તેમાં ટોટલ તારા કોલ કેટલા જ્યાં તા? કે ત્રીસ થઈ ગયા છે પૂરા?
નઈ નઈ પંદર જ છે આ ભાઈ પંદરમાંથી પાંચ તો ઓલા છે ઝીરો સેકન્ડ વાળા છે.
ઈતો કાઈ ની હું કઉં ખબરે ઈફેક્ટિવ ઓલા છે ને ઇફેક્ટિવ દેખાયને કોન્ફરન્સમાં
હમ હમ
એમાં જઈને ખાલી ગણી લેજે કેટલી મિનિટ થાય છે ઈ પછી મને મેસેજ કરવો હોય તો કર દેજે. એટલે ટોટલ એ ટોટલ પચા હાઈઠ જેવી થઈસ.
તો મારે આપણે આપ આપ તારી જેમ વાત કરું ને મારે એમાં પ છ છ મિનિટ પાંચ પાંચ મિનિટ બતાડે તો પાંચ પાંચ છ છ મિનિટ તો કેટલી થાય?
બધા તો એ તારે હારી દેખાડે છે મારે ત્રણ ચાર ત્રણ ચારે ઘણી વાર આવે પાંચ પાંચ છ છ આવેને તો હારામાં હારી કેવાય.
હમ
ત્રણ ચારે બબ્બે એવું એ કોક કોક વાર આવે બે તો બહુ રેર કેસમાં આવે પણ ત્રણ ચારની એવરેજ રે એમ.
અચ્છા હહ.
એટલે એ આપણે એકસો એસી એને લઈ જાવાની છે તો એવું જ કર જે મારે અતારે આ નંબર એવું છે. પછી ઓલો નંબર છે ને કે હું તને કરું લાગે છે એમાં તું મને કર લાગતો નથી આપે ઘરે આવીશ ને હું જ્યારે મોબાઈલ હશે ને ત્યારે એમાં એ તારે મને કરવાનો એટલે ઈ નંબર એ મારે વાંધો નથી બાકી મારે હું થાય ત્રીસ કોલ પૂરા થઈ જાય ને પછી મારે કોલ નહી થાય. એટલે તારે ગમે એમ કરવા પડે બેય હરખું હરખું હાલે એટલે વાંધો નો આવે.
મારે ત્રીસ મારે તો એકસો એસી મિનિટ એક કોલમાં ને તારે બે બેમા ત્રીસ ત્રીસ કોલ પૂરા થઈ ગયા ને?
ના બીજો આ અત્યારે રનિંગ હાલે છે.
મતલબ ત્રણે તારે કોલ કરો ને ત્રીસ કોલ તો પૂરા થઈ ગયા ને તારે?
હા તો પન એ એવું ન હોય ત્રીસ કોલ મેઈન આપણે ઉદ્દેશ્ય હું એકસો એશી મિનિટનો રાખ
હમ હા એકસો એસી મિનિટનો હા ઈસે.
ત્રીસ કોલ તો ઘડીકમાં એ થઈ જાય એક ત્રીસ કોલ થઈ જાય તો એવું નથી મારે ત્રીસ કોલ થઈ ગયા તે તો એકસો
હ.
વીસ કેમ થઈ તો આપણને મળે ઓછું પગ એમાં. જેટલી વધારે મિનિટ હોય એનુ વધારે મળે.
તો ઈતો હું તને ફોન કરું તો ઈતો ગણાય જાયને પાછું એમાં? હું તને કરી હકુ ને હમ ઈજ તું ગમે એટલા કર હક ઉપ કરી ત્રીસ શકું એમને?
હા એ એકસો એસી મિનિટ નો થાય ને ત્યાં હુધી તમે ગમે એટલા કરી હકો પછી એકસો એસી થાય પછી રીસીવે નો થાય પૂરું થઈ જાય.
હા ઈ સે.
હા ઈજ તે એટલે.
આ પેલીવાર છોકરા એટલા સાંજ બેઠા બાકી આની લબલબ શરૂ જ હોય.
એ તો બાળકો કોને કહેવાય તોફાન કરે, મોજ મસ્તી કરે.
કહું છું નામ ઈજ વાત છે.
આગે વખાણ નથી કરાતા વખાન કરેલી ખીચડી દાઢે ચોટે જ તે.
હા ઈજ વાત છેે.
એ છોકરા છે એનો સ્વભાવ હોય ને એનું નાનું મોટું તોફાન કરવું, હળીહંચા કરવાનું. કરતા જ તાને ત્યારે.
હમ એટલેમ કઈ કેવાય નહ, આપડે કેવાય નથી ગમ આમ કરતા માતે ચડે એમ છે.
તો તો હા આપડને પણ મોંઘવું પડે પછી. અત્યારે અમે એ સોસાયટી માં છોકરો નાના છોકરા રમતા હોય ને દડોબડો આવે ને તો હું એમ તારા પૂછ્યા વગર આવીને દરો લઈ જાવાનો અમે રમતા તાને ત્યારે તો અમે ભાગી ભાગીને દરો લઈ આવતા અમે ના પાડતા ને ત્યારે
અહીંયા આમ દડાનું બઉ હહ અમારે કોકના ઘરમાં વહી જાય ને તો અમારે આમને અમારે તેમને
હહ
એની કોઈ એની સોકરી એ રમ
હમ હા હોય.
બાધે બાધે
અરે અમારે તો એક બે ઘર હતા ને એક બે ઘરમાં. એ દીકરા ન છોકરી ધ એ વા રાખી ને એવ બધું હોય ને એમાં તો અમારા દીદીને ન રમતા ભાઈ બેન છે તો છતાં એના ઘરે જાય ને તો એ એટલો દેખો કર તમે રમવા વાંચવા નથી જ દેખતામને તેમને દેખા કરતા
હા અમારી ઘરેક જણા રહેતા ને એ બાજુ દડા વાઈ જાય ને એ દડા ભેગા કરાઈ.
કલેક્શન કરી, અમે ચાના મુના ખબર ન હોય ત્યાં લઈ આવી એ.
પણ એના ઘરના એ એક બી માસી હતા ને હમાં જ બેઠતા એમ.
ઠ.
એ આંધો એ છે ને લીધો નથી એમ.
હમ સારો ટાઈમ થઇ ગયો, કરો હજી એક.